હલ
હા, બોલો.
શું કરો છો, મજામાં.
બસ, મજામાં.
મજામાં. હમ, શું કરતા હતા.
ફરે છે. તમારા ઘરે બધા મજામાં છે? અમારે બસ
હમ, સાચી વાત છે બરોબર. સરસ.
હમ.
હમ, આ ને વિચાર આવ્યો કે આપણે આમ જે આપણું રોજિંદુ જે દૈનિક જીવન છે કેટલું બદલાઈ ગયું છે ને, આમ પહેલાં અને હવે વચ્ચે બહુ મોટો આમ ફરક આવી ગયો છે શું કેવું તમારું?
મને પણ એવું લાગી જયું છે કે પેલા લોકો નો દિવસ સૂર્યોદય થી શરૂ થતો અને સૂર્યાસ્ત સુધીનો એક જ નિયમિત પત્ર પરર હતો હવે તો દરેક સમયે દરેક વસ્તુ સમયથી નહી પણ મોબાઈલ અને ટેકનોલોજીથી ચાલે છે
હમ ખરેખર હા સાચી વાત છે હવે સવાર ઉઠતા જ પેલું કામ લોકો ફોન ચેક કરવાનું થઈ ગયું છે ઉઠે એવા પેલા ફોન લે પેલા લોકો પહેલાના લોકો તો પેલા સમાચાર પત્ર વાંધતા હતા પણ હવે તો લોકો ફોન જ જોતા હોય છે
હમ હચછ અને એ સ્ક્રેલિંગ ક્યારે આખો સમય ખાઈ જાય છે માણસ ને ખબર નથી પડતી સવારે ઉઠેવ ફોન લઈન બેસ જાય એટલે બે ત્રણ કલાક તો તમારા નીકળી જાય તો તમારું કેટલોું બધું તમે થઈ ગયો કે
હમ સાચી વાત છે પણ બીજી બાજુ ટેકનોલોજી એ જીવન સરળ બનાવી દીધું છે ને બિલ ચોકવું હોય કે ખરીદી કર હોય કે ખાવું હોય ઓર્ડર કરવો હોય બધું જ તમને એ કામ ક્લિક કરો ને તરત થઇ જાય એક જ સેકન્ડ ન
સાચું છે પણ સરળતા સાથે આળસ પણ વધી છે બાળકો હવે બસ મોબાઈલ લઈને પડ્યા ર છે ક્યાંય જતા નથી એના લીધે તમારું વજન પણ વધતું જાય છે વેઇટ વધી જાય છે બજારમાં તમે જાઓ નહીિ તો તમે ચાલો નહીિ પછી ત્યાં જાઓ તો તમને ખબરડ કે કઈ વસ્તુ કેવી મળે છે શું છે
સાચી વાત છે હમ સાચી વાત છે તમે ધ્યાન આપ આપ્યું છે કે હવે લોકોની ઊંઘમાં ઊંઘની જે આદત છે એ બધી બદલાઈ ગઈ છે
હા બહુ ખરાબ થઈ ગયું છે મોડી રાત સુધી ફોન વાપરવાથી ઊંઘ ઓછી થઈ ગઈ છે અને સવારે તણે આમ થાગી ગયા હોઈએ ને એવું સુસ્તી વગરનું આમ લાગે તમારી બોડીમાં
એજ તો જે રોજિંદો જે જીવન છે ને સૌથી મોટી સમસ્યા બની ગઈ છે રૂટીન એમનું બગડી ગયું હોય એટલા માટે
હ પણ એક વાત સારી જ પણ એ છે કે હવે લોકો પોતાનું કામ સમયસર મેનેજ કરવા માટે એપ્સ વાપરે છે
હમ્ સાચી વાત છે આ ટાાઈમ ટેબલ બનાવવું કે પછી રિમાઈન્ડ રાખવું આ બધું આમ બહુ સારું બન ગયું જેમ કે કોઈક કરવું હોય ને તો એલાર્મ મૂકી દે એલાર્મ વાગે ને એટલે તમને એ વસ્તુ યાદ આ જાય પણ મ લાગે છે કારછ થ ગયો સાચું કહ એ વસ્તુ તો એક જ ઘરમાં બેસીને લોકો બધા આમ અલગ અલગ બેસીને પોતાના જ ફોનમાં વ્યસ્ત હોય એમ
હા પેલા તો બધા કેવું કે જે બધા પસે આવીને વાતો કરે પણ હવે તો બસ વાતો નહી બસ પોતપોતાનો મોબાઈલ લઈ અને આ એ કામ બેઠું એ કામ બેઠું એમ પોતાની અલગ દુનિયા બનાવી લે
હમ સાચી છે પણ જો આપણે ઈચ્છીએ ને તો આ બદલાવ પણ લાવી શકીએીએ આમ દિવસમાં થોડો ફોન જે સમયનોો ફોન હો થોડો સમય હોય ને એ ફોન ઝોન નો ફોન ઝોન રાખવો જોઈએ એલે મતલબ વાપરવો જોઈએ એમ.
હા.
સાચી વાત છે આપ વિચાર બહુ સારો છે કે તમે ઓછામાં ઓછું તો ખાલી તમારો ભોજનનો સમય હોય ત્યારે તો બધાએ ફોનને દૂર જ રાખવો જોઈએને હમ્મ સાચી વાત છે કામકાજ ની વાત કરીએ તો હવે કામ પણ બહુ બદલાઈ ગયું છે શું કેવું તમારું?
હા હવે લોકો પેહલા ઓફિસમાં જતા હતા પણ હવે લોકો ઘેરથી કામ કરે છે.
હમ્મ, ઘરેથી કામ કરવાથી સમય પણ બચે છે અને ધ્ય ધ્યાન ભંગ પણ વધારે થાય છે હા પણ એમાં કેમ કે આજુબાજુ ઘરના લોકો બોલાય બોલાય કરે તો બહુ એ થાય ડિસ્ટર્બ થાય.
સાચું છે ઘરનું વાતાવરણ અને કામનું વાતાવરણ અલગ રાખવું મુશ્કેલ થઈ જાય છે ને ઘરમાં કામ કરવાથી.
કે મુસાફરીનો સમય બચી જે જાય જેમ કે બહુ દૂર દૂર જવાનું હોય તો આવા જવામાં બિચારા વધારે થાક જો ઘરે બેઠા થઈ જાય.
હમ્મ, સાચી વાત છે.
સાચી વાત છે પણ દૈનિક જીવનમાં આરોગ્ય પણ ખુબ મહત્વનું છે ને? હા. પરંતુ બેઠાડું જીવન પણ વધી ગયું છે ને અવે લોકો ઓછું ચાલે છેને બેસી રહે છે વધારે.
હમ્મ, સતત એ
સતત એ લોકોને બેઠ કયાંય જતા નથી નીકળતા નથી એટલે મગજમાં તણાવ અને થાક વધારે લાગે છે ને સવારે થોડું ચાલવું કે વ્યાયામ કરવું ખુબ જરૂરી છે.
હાચી
છે દૈનિક જીવનમાં ત્રીસ મિનિટની કસરત પણ મોટો ફેર પાડી શકે સવારે તમે વહેલા ઉઠીને ચાલો કા તો કસરત કરો તો તમારો ઘણો બધો ફેર પડે હમ્મ ખોરાક પણ હવે ધાનો બદલાઈ ગયો છે બધાને અવે ફાસ્ટફૂડ ર જ વધારે ધારે આમ ગમવા લાગ્યું છે.
હા.
હા પેલાના જમાનામાં તો ઘરનું ભોજન એ મુખ્ય હતું અવે તો બધાને બસ બારનો ચટાકો છે તો બસધું ફાસ્ટફૂડ ખાવે ખઈને પોતાનું શરીર બગાડે છે હ પણ આરો ગ્ય માટે ઘરનું ભોજન જ સૌથી શ્રેષ્ઠ જ ગણવામાં આવે.
પણ સમયની અછત કારણે લોકો બહારનું પસંદ કરે ક્યાંક નોકરી કરતા હોય આ બધું વચમાં એ તમે ક્યાંક બાર
હમ્મ, સાચી વાત છે તમારે આમ શું કહેવાય કુલ મળીને જોઈએ તો આમ દૈનિક જીવનનું જે સરળ થઈ ગયું છે પણ જટિલ પણ એટલું જ થઈ ગયું છે.
હા એક હવે છે જ કે ટેકનોલોજી જેટલી વિકસી છે એને આપને સુવિધા પણ આપી છે ને તમને સંતુલન પણ જીવનનું ગુમાવ્યું છે એમ.
છે એમ હમ્મ, સાચી વાત. છે મને લાગે છે કે જો આપણે ટેકનોલોજીનો ઉપયોગ આમ યોગ્ય ઉપયોગ કરીએ તો જીવન સારું બની જાય એમ.
સાચું
સાચું છે દનિક જીવનમાં સૌથી મહત્વની વાત તો એ છે કે તમે સંતુલન રાખો કે તમારે કેવી રીતે રવાનું છે, જીવવાનું છે સાચી વાત. મને મેં મતલબ વાત કરી હતી ને કે દૈનિક જીવનમાં ટેકનોલોજીનો બહુ મોટ. મોટો પ્રભાવ છે પણ મને લાગે છે કે માનસિક શાંતિ પણ સૌથી વધારે અસર કરે છે. હ
વાત છે ને.
આજ કારણ છે. શબ્દ હવે દૈનિક જીવનમાં ખોઈ ગયો છે.
હા પેલા લોકો બે.
સાચી વાત છે તમારી સોશિયલ મીડિયા તો દૈનિક જીવનને એક ભાગ જ બની ગયું છે.
હા પણ એ સાચું. સરખામણી પણ વધી ગઈ છે, ને લોકો ઓ મોબાઈલ મસ્ત. એટ શુભે ન્સ્ટાગ્રામ ફેજ આ તો વોટ્સઅપ પર તો બીજાની જોઈને બીજાની લાઈફ સ્ટાઈલ જોઈને પોતાની લાઈફ સાઈલ ઓછી એ
એતો બઉ ખતરનાક વસ્તુ છે સાચી વાત. છે તો બહુ ખતરનાક વસ્તુ છે, કારણ કે લોકો રિયાલિટી કરતાં પરફેક્ટ ફોટો પણ વધારે એ વિશ્વાસ કરે છે એમ.
હા. આના કારણે જ તમારા જીવનમાં દૈનિક જીવનમાં તમારે અ. અસંતોષ વધે છે ને. ઘરમાં કે પેલાની લાઈફ આવી છે, મારી કેમ આવી નથી
સોશિયલ મીડિયા દ્વારા લોકો જોડાયેલા રહે છે, તો એ બી એક સારી વસ્તુ છે.
સાચી વાત છે કે
હમ સાચ વાત મ છે કે સૌથી મોટી સમસ્યા સમયનો ખોટો ઉપયોગ છે.
હા. માણસ પર સમય ઓછો નથી પણ તેનો ઉપયોગ ખોટો થાય છે ને.
મિનિટનું કામ ત્રીસ મિનિટ સુધી ફોનમાં ખોવાઈ જાય છે.
હા. આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહે છે, સવાર ઉઠે ત્યારથી જ ફોન પકડી જવાનું અને પછી કહે છે કે મને સમય નથી મળતો.
હમ દૈનિક જીવનમાં જો આપણે થોડું આયોજન કરીએ, તો એ ઘણું આમ સારું બદલાવ લાવી શકે.
હા તમને સ્વાર્થી નાના નાના ટાસ્ક લખીને રાખો કે મારે શું કામ કરવાનું છે કયું નથી કરવાનું કેટલો સમય મોબાઈલ નો યુઝ કરવાનો છે.
હમ સાચી વાત છે, હવે તો લોકો આરામ પણ સાચી રીતે નથી લઈ શકતા એમ.
હા આરામનો અર્થ હવે ફોન જેવો બની ગયો છે, ને બસ ફોન લઈને ઈ જવાનું કોણ લઈને ઉઠવાનું પણ એ સાચો આરામ નથી.
સાચો આરામ એટલે મને પછી શરીરને હળવું રાખવું એજ છે.
હા. તમે થોડો સા પ્રકૃતિ સાથે સમય પસાર કરવો જોઈએ એ પણ દૈનિક
હમ્મ સાચી વાત છે હા પાર્કમાં ચાલવા જવું કે થોડી આમ હળિયાળી વસ્તુઓ જોવી કે આમ તાજગી અનુભવી, એ બી બહુ સારું કેહેવાય એમ.
હમ્મ શિક્ષણ પણ હવે બદલાઈ ગયું છે ને.
હા. હવે તો ઓનલાઈન ક્લાસ અને ડિજિટલ જે લર્નિંગ હોય એ સામાન્ય બની ગયું છે. આમ ડિજિટલ જ બધું થઈ ગયું છે.
હા. એ તો છે જ હવે એ તો બધું ઓનલાઈન થઈ ગયું છે, એટલે બધું ચાલતું રહેવાનું છે, સારું ચલો હવે ફરી આપણે ક્યારેક વાત કરીશું હું બહાર જાઉં છું. ઓકે બાય.
હ બાય. કે કે સીયું